હલો.
ચિંતી બોલ શું કે.
હલો.
હાલો.
જમી લીધું.
હા તે.
હ જસ્ટ. જમીયો ઢોસા બનાયા તા આજે શું ખાધું તે. મા ઘેર ડોસ
વેજીટેબલ ઢોસા વેજીટેબલ ટેબલ ઢોસા.
એવું કેવું હોય વેજિટેબલ ઢોસા શું.
જો ઝીણું-ઝીણું બધું છીણવાનું. આપણું ગાજર, રીંગણ ટામેટું.
રિંગણ!
રીંગણાં નાખે ને હેલ્દી હ.
અ ઢોસામાં રીંગણ હોય.
માં મમ્મી નાંખે સેકીને બો ટેસ્ટી લાગે.
દાળ, દાળ કેવી રીતે બનાવીએ સંભાર?
ખાની બનાયલી, આજે નવું ટ્રાય કરું.
હા હા હા, સરસ. પેલું પેલું નક્કી કર્યું પછી? મારી ઘેર ઢોસા બનાયા તા. મારે ઘેર ઢોંસા બનાયા તા. નોર્મલ યલ્લો દાળના.
અંહ, નોર્મલ યેલો દાળ
હા એમાં થોડી ચણા ની દાળ નાખી તી.
હમ, અમણા હલ્દી એટલે સ્પ્રાઉટ ફૂડને એવું બધું હોય, હેલ્ધી.
હા. બીજું શું હ કવાઈ
ચ બીજું તો મંચુરિયન મને તો બહુ ભાવે છે, મારું ફેવરિટ છે.
આમા અમા ઘેર હમણાં છે ને ત્રણ દિવસ પેલા જ લાયા હતા પણ એટલી બધી ખાસ મજા નથી કેમ તમે રેગ્યુલર જયે ને લાઈએ છે ને એ દુકાન બંધ હતી તો પછી બીજેથી લાવને તો મજા ના હા આ અમારાં ઘર બાજુ જે ને એક ભઈ એક ભાઈ બના આ છે ને તો મસ્ત સ્પાઈસી છે એવું બનેલ આપડે જેવું કહીએ ને એવું હમ. અને એમનું પેલું એ એક ખાસિયત છે પેલું. શું કહેવાઈ, હ પેલું એને સુૂપ કયો એ લોકો ચિઉં સૂપ બનાવ ને એલોકો હોટ એન્ડ સૌર ના મંચાવ, હા. એના હ હા એના વાળા પેલા હા. શું કેહેવાય મંચુરિયન બનાવે ને, એ બહુ મસ્ત લાગે એનાવારા એ ભાઈને ખાસિયત. ચમાર બાજુ બનાવે છે ને. આઈને તો કેજે લે. દઈસું મજી.
સો ટકા .
મંચાઉ મંચાઉ. હા? ટામેટો સૂપ. ટામેટો સૂપ મને ઓછું ભાવે આમ.
અન અંદર જીરું મરચું હ હરદર એવું બધું નાખી દેવાનું.
અમા અમાર તો નહીં એટલું બધું બનાવતા. અમારું પેલું એનું જ બનાવ, વેજીિટેબલ સૂપ બનાવે ને પેલો હોટ એન્ડ સોર ને એવો આવે ને, પછી એક નોરમલ પેલો આવે છે, એ નાખીને પછી મેગી બનાવે. માંર બેન મેગી બનાવે, એના હાથની મેગી મસ્ત લાગે એના વાળી.
એવુ?
મેગી નૂડલ બંને. હં, બંને બ બંને બનાવે. બન્. ને વેજીિટેબલ મેગી હોય ને, તો એમાં કેપ્સિકમ નાખે, પછી પેલું એ નાખે મ
હા ફન વળી.
અને કહ ડુંગળી અને ટામેટો. અને પલું સોયા સોસ ને ચીલી સોસને એ બધુ નાખે. ચિકન બનાવ મસ્ત સ્પાયસી ટેસ્ટી બનામ.
સાચી વાત છે હમ્મ તમારે તું નળયાર માં સંતરામ મંદિર ની વાત કરતો તો સારું. સંગ્ર મંદિર ને સારું
સંતરામ મંદિર તો સારું જ છે ને એ સાઈડે બને છે મસ્ત એક સાઈડ એ સાઈડે છે ને ખા જમાં એક પેલો એ જાવ કોણ. વા પાઉ ભાજી ખાધી એની.
કઈ શું નામ છે પ્રિન્સ.
નામ તો ન નથી યાદ મને. નામ નહી. નામ નહી હા.
મને તો ખબર નહી પડતી મને તો બધું ખાવાનું જ સુજે છે મતલબ એવું જ થાય છે કે.
તો જઈએ આપડે હણંદ શું કઈક કઈક નવી જગ્યાએ ખાવા જઈએ હેડ બે દિવસમાં જઈએ આપડે. હ આનંદ નઈ નામ. ના કામ ના નથી. થી એ ત્યાં આગળ નઈ મજા આવ
એવ હાડમાં ભલે તો પછી ઈટ્સ ઓ કે આપડે બધાને વાત કરીએ બરાબર દ્વારકા જવુ હોય તો.
હા હા એ સાઈડે જ અરે આપડે જવાનું તો નક્કી જ નઈ કર્યું ન પછી વાજ અડધી રેય ગેલી અમણાં તો પછી કેટલા જણા જવાના તમે આમ શું નક્કી કર્યું? પલ મા મારી જોડે સાળા જ છો હજાર જેવા પડ્યા છે.
બસ તારા કાઢ લઈસ જનાવતા બધા પીડા
હા આ આ ત તો સૌ
હા આ આપડે જવાનું દ્વારકા પછી જવાનું આપડે પછી જ વાનુ આપડે અ ઉજ્જૈન મે બી દ્વારકાથી સી
ઉજ્જ દ્વારકાથી સીધું ઉજ્જૈન કમનું? દ્વારકાથી સોમનાથ જીએ સોમનાથ થી પછી આગળ જઈએ.
હા એવું કરીએ ગિરનાર જુનાગઢ બહુ મજા આવે.
હા. ગિરનાર જુનાગઢ પછી હા તળેટી. પેલી અડી.
હ બધું તળેટી બધું વાવ
તડેટી વાવ ને તડેટીની વાવ ખબર વાવ ખબર હોય વાવ પેલું અંદર કુવર ની કુવા જેવુંય અંદર આમ જવાનું
હા હા હા બહુ મસ્ત છે હ એજગ્યામાં મજા એવુ લાગે કે હા હા કઇ આપણે
અમે અમારા નજીકમાં એક સિટી છે ત્યાં આગળ અમે ગયા મને નામ નહી યાદ એ સિટી નું ત્યાં આગળ અમે ગયા તા ને એક મેરેજમાં ગયા ત અમે તો અમે ગયેલા જોવા ત્યાં આગળ હમ મજા આ આવીલી ત્યા વાવ જોવાની પાણી ઓછુ હતું કેમ ક આવ સમરનો ટાઈમ હતો બ થોડવા લાસ્ટ ઈયર કદાચ ગયા હતા અમે બહુ મજા આવી હતી જવાની
ના બરાબર છે ફરવાનું તો ગ્રુપમાં જ મજા આવે નહી યાર હમણા? આમ
હમ અમે તો મેરેજમાં ગયેલા ફેમિલી ફંક્શન હતું ને એક મારા કાકા ના છોકરા ની સગઈ કે એવું કઇ હતું તો અમે ગયાતા ત્યાં આંગળમાં ફેમિલી ફંક્શન એટલે મતલબ એમાં શું હોય કે જે મમ્મી પપ્પા ના સગા સંબંધી હોય ને તો એ લોકો ના મતલબ આગળ કઈ લગન હોય મતલબ એમના રિલેટીવ
અહા એ અલા મને ખબર જ નહી આવતું મને ગુજરાતી એટલે એ ઇંગ્લિશ એટલે મે તન પૂછ્યું મેં કીધું આને શું કહેવાય એમ
બરાબર બરાબર નાના હું શીખવાડ દઈશ વાંધો નહી
હમ
હમ જોડે જ રહેવાનું થશે ને તમે આ બાજુ શિફ્ટ કરવાના છો ને હા હા મજા આવી હતી મુંબઈમાં રહેવાનું મુંબઈ રેવાની મજા આઈ?
હંઅ બઉ મુંબઈમાં તો બઉ મજા આઈ મ મુંબઈ મુંબઈ તો મુંબઈની વાત થાય તે
તણ વરષ જ ત્રણ વરષ રહ્યા ને તમે એમજ
બઉ બઉ ત્રણ વરસ મુંબઈમાં ત્યાં આગળ તો એક જ વસ્તુ જોનાર હોય એ તો ડોસા એટલે ત્યાં શંભાર આખી કઇએય તને એવો સંભાર મુંબઈમાં જોરદાર સંભાર હોય
એ ઢોસા લોસા બઉ થયું કઈ અલગ કેનાય.
અલા ઢોંસા જ પણ ત્યાંના ખરેખર ઢોસા બો મસ્ત હોય છે.
કેને એમ ઢોસા આજે ઘેરેય ખાધા હો આમ ઢોસા મનમાં અજુ ઢોસા ઢોસા
હા એ વાત હાચી ના તેનો સંભાર અને બીજી વસ્તુ કે ત્યાં આગળ બધું બો મસ્ત મલે. આવે બરાબર દાબેલી વડાપાવ ત્યાનો વડાપાવ તો ફેમસ જ છે પછી ગુલદસ્તા નો ફેમસ છે. જગ્યા છે એક તો છે ને કિરાણા.
હમ્મ. મુંબઈમાં પછી એક પેલું મિસલ મિસલ એવું હોય છે ને ફેમસ આમ. હા. ફહી પેલું તારક મેહ તારક મહેતામાં પેલા બનાવા જે પેલા એક છે ને ફેમિલી મરાઠી ફેમિલી એ બનાવે છે. એ ને શું કેવાય એને પેલું? પુરણપોલી ને એવું બધું બનાવે છે ને એ લોકો પૂરણપોલી અને બીજું શું કેહેવાય એને? હા પેલું કોથંબીર વડી ને બધું કોથંબીર કોથમીર વડી શું કેવાય એને ખબર નઈ. હા એ
મઈ આવે એમ
એ તો આ આ આપડે અહીંયા આગળ ખાઈએ ન પેલું એ ખાઈએ ને ભજીયા જેવું એવું જ હોય છે કઈ બેસન નું બને છે. હા. એજ હોય છે આમ એટલી બધી આમ શું કેવાય આમ ચટણી જોડે મજા આવે બાકી એમ નેમ ભજીયા જેવું જ લાગે આપણને
હમમ અ હમ્મ મજા આવેમ ખાવાની તો બધું ખાવાનું તો બધું બોજ ઠેબની
ખાવાની તો મજા આવે બધી ને ત્યાં ફરવાની પણ મજા આવે. હમ્મ. તો પછી અમારે જવાનું થશે મુંબઈ આ વખતે મતલબ ત્યાં-
મુંબઈમાં પછી બજેટ રાખવાનું હા ભાય.
કેટલું ન ત્યાં કમાઈ એ શું લેવા? આવશે ન ભાઈ.
હમ્મ આવશે.
હમમ થર્ટી સિક્સ
હમમ
હમમ એટલા કઈ આવશે જોઈએ હવે કેટલા આલે છે આ લોકો
હમમ જોઈએ કેટલી છું.
એટલે માં તો
પણ
બેજમ તો જીયાવાય.
હા લીયાવાય લીયાવાય.
ટિકિટ લઈ લેવાની જવા આવવાનું ભાડું બાકી તય તો ખઈ લેવાનું.
હમમ ટિકિટ લઈ લેવાની પણ આમ તો કેવું કે ભ પૈસા વધારે પડે આમ પૈસા વધારે પડે.
કેટલા આયા મતલબ, શું ટિકિટ? તેનો કેટલો ભાવ ચાલે?
તઈયાં જવાનું આવાનુ પેલા પણ આમ જોવા જઈએ તો થઇ જાય એમ વધારે થાય ચા પાંચ હજાર વધારે તમે કેટલા દિવસ કેટલા દિવસો દિવસુતા હોય તો
તું તંઈ રેતી હોત ને તમારે હોત તંઈ અગાળ અમાર રેવાની તં ચિંતા ના રે હમ તું ખોટા ટાઈમે આઈ હમ શું કરીએ હવે જતી રે પાછી હેં મુંબઈ ક્યારે જવાનું? ભણવાનું પતી ગ્યું? શું રહ્યું?
અજુ તો બારમા માં છુ
તુ મુંબઈ કમની હતી બારમાં પછી નથી ગય તું?
નાલા બારમાં પછી નથી ગઈ નવમાં પછી ગયલી
નવમાં પહોચી ગયેલી તો ચાર વર્ષ તે ને ને, તો ચાર વરહ ત્રણ વરસ થશે. હમ્મ. બરાબર-બરાબર, હમ્મ.
અચ્છા સાંભળ હું તન દસ મિનિટમાં ફોન કરું. હા, હા ઓક હું દસ મિનિટમાં ફોન કરું થોડી વારમાં, હ ને.